હા અવાજ આવે છે મારો?
હા આયો
જય મહારાજ શું કરો છો?
બસ બેઠા છ
સરસ તો ચલો ને આજે આપડે બહુ દિવસ થયા તો કઈક વાતો નહી કરી તો આપડે માર જોડ મસ્ત તામ એક વિષય છે કે સંયુક્ત પરિવાર
હા હ. આ સંયુક્ત પરિવાર એટલે એક જ ઘરમાં ઘણા સભ્યો સાથે રહે તેવી પરિવાર વ્યવસ્થા.
બિલકુલ હ અને તેમાં દાદા દાદી કાકા કાકી ભાઈ બહેન માતા પિતા અને બાળકો બધા જ સાથે રહે છે તેને આપણે આપડે કેહેવાય છે સંયુક્ત પરિવાર
હા અને આવી વ્યવસ્થામાં લોકો એકબીજાને મદદ કરે છે.
બિલકુલ અને ઘરના મોટા લોકો આમ માર્ગદર્શન પણ આપે છે.
હમ્મ સાચી વાત ને નાના સભ્યો મોટો લોકો પાસે ઘણું શીખે છે.
બિલકુલ અને સંસ્કાર પણ આવા પરિવાર માં સારી રીતે આપવામાં આવે છે.
હા અને બાળકો વિનમ્રતા પછી સમ્માન અને જવાબદારી શીખે છે.
એજ અને ઘરના બધા જ સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા હોય તો ઘર આમ સુખમય બને છે.
હા અને એકતા ઘરની સૌથી મોટી તાકાત છે.
એજ અને ઘરના કામ પણ બધા વચ્ચે વહેંચાય છે.
હા અને કોઈ વ્યક્તિ પર બધો ભાર નહી રેતો.
એટલે જ ને એના ઘરના ખર્ચા પણ આમ યોગ્ય પ્રમાણે તેમ થઈ શકે છે.
એકદમ સાચી વાત ને બધા સાથે મલે તો બચત પણ સારી રીતે થઈ શકા
બિલકુલ અને બાળકોનું ધ્યાન રાખવું પણ આમ બધાને મદદ કરે છે ને.
હમ્મ અને દાદા દાદી બાળકો ને વાર્ તાઓ કહી અને સારા સંસ્કાર આપે છે.
હમ હમ એજ અને તેઓ ઈતિહાસ અને પરંપરા વિશે પણ આમ જણાવે છે ને
હમ્મ અને આ રીતે નવું અને જૂનું બંને જ્ઞાન સાથે મળે છે.
એ જ અને તહેવારો પણ આમ ઘણી ઉમંગથી ઉજવાય છે.
હા એકેમ સાચું અને દિવાળી ઉત્તરાયણ હોલી અને બીજા તહેવારો બધા સાથે ઉજવવાનો આનંદ આવે
બિલકુલ અને રસોઈ ઘર પણ આમ ઘણું જીવિત લાગે છે ને તેના કારણે
હા એકદમ સાચી વાત ને બધા સાથે જમવાનું પણ એક સુંદર પરંપરા છે
એજ ને વાતચીત પણ આમ રોજ થાય છે તેના કારણે
હા અને વાતચીત પણ રોજ થાય છે એ તો એકદમ સાચી વાતને ઘરના નિર્ણયો પણ સાથે મળી લેવામાં આવે છે
બિલકુલ એમ બધાના અભિપ્રેન નું માન રાખવું જોઈએ લોકો જે આપ એટલે મતલબ કે જે આપણા ફેમિલી કે તેનું આપણે માન રાખીને પાલન કરવું જોઈએ
હા એ તો એકદમ સાચીત મોટા લોકો નો અનુભવ ઘણો ઉપયોગી ફની
એજ અને નાના લોકોના નવા વિચારો પણ આમ મહત્વના ધરાવે છે
હમ અને બંને વચ્ચે સંતુલન હોય તો ઘર પ્રગતિ ના પંથે ચાલે છે
બિલકુલ ને સમાજ અને ધીરજ ઘણી જરૂરી છે આના માટે
હા અને કોઈ મત મતભેદ થાય તો શાંતિ થી ઉકેલી શોધવો જોઈએ.
એજ અને ઝઘડા કરતા આમ સમજણ વધુ સારી છે
બિલકુલ ને ઘરમાં મધુર ભાષા વપરાતી એ બી એક સારી વાત
એ છે અને નમ્રતા થી દરેક સંબંધ છે ને મજબૂત જ બને છે
હા એકદમ સાચી વાત ને એકબીજા મદદ કરવી એ બી સારી આદત છે
એજ અને સુખ અને દુઃખ બંને સાથે વેચાય
હા અને કોઈ બીમાર પડે તો બધા સંભાળ રાખે
બિલકુલ આથી જ ને આમ કેહેવાય કેને હિંમત પણ આમ મળે છે
હા અને બાળક બવ મોટા લોકોને સેવા આપે છે
એજ અને સેવાનો એક મોટો ગુણ ગણાય છે
હા અને ઘરની પરંપરા આગળ વધે છે
બિલકુલ અને ઘરની ઓળખ પણ આમ બની રહે છે ને તેના કારણે
બિલકુલ ને સંસ્કૃતિ ન વર્ષાવ પણ જલ્દી રહે છે
બિલકુલ જેમ કે લોકગીત કહાવતો અને રીતિ રિવાજ પણ આમ શીખવામાં આવે છે
હા ઘરમાં અનુસાસ
બિલકુલ અમને કહેવાય ને કે સમયનું પાલન દરેક માટે સરખું જ હોય છે
હા એકદમ સાચી વાર બાળકોને જવાબદારી આપવામાં આવે તો તેઓ ઘણી વસ્તુઓ શીખે છે.
બિલકુલ અને નાના કામ થી મોટી આદત ઉભી થાય છે જોઓ પેલા તો
હમ સંયુક્ત પરિવારમાં સહકાર ઘણો મહત્વ નો હોય છે
પેલકુલ સહકાર વગર એકદમ સંભવ જ નથી
હા એમાં પ્રેમ સમાન અને સમજણ આ ત્રણ આધાર છે.
એજ આ દર છે ને મજબૂત હોયને પરિવાર માં પણ મજબૂત બને છે
હા અને આવી રીતે આપડે સંયુક્ત પરિવાર એકદમ. મજબૂત.
બરાબર છે, બિલકુલ સાચું કીધું. અને ઘરમાં છે ને, દરેક વ્યક્તિ પાસે કોઈ ન કોઈ જવાબદારી તો હોય છે જ હો.
હા, અને કોઈ બજારનું કામ સંભાળે, તો કોઈ ઘરનું સફાઈ એને કોઈ રસોઈ અને બાળકોને સંભાળે
બિલકુલ સાચું કીધું, અને કામને યોગ્ય વિભાજન હોય, તો બધાને આમ સરળતા રહે.
હા, એકદમ સાચી વાત. અને કામનું યોગ્ય જે તમે કે, અને કોઈ એક વ્યક્તિ ઉપર વધારે ભાર ના આવે. આનાથી
હમ. બિલકુલ, હા. અને ઘરમાં રોજ સવારે બધા પોતાના કામ સમય પર કરે. તો આમ એકદમ આમ સરળ રીતે તેનું જીવન ચાલે છે.
હમ, અને સામાન્ય મહત્વ દરેક વ્યક્તિ સમજે તે પણ જરૂરી છે.
બિલકુલ, આ તમે જેમ કીધું કે, સમયનું મહત્વ તો છે ને દરેક વ્યક્તિને સમજવું જ જોઈએ. અને સંયુક્ત પરિવારમાં, આ વાત કરવાની પણ રીત પણ આમ સારી હોવી જોઈએ, જો.
હા, અને નમ્રતાથી બોલવાથી સંબંધો મજબૂત બને છે, મજબૂત બને છે.
બિલકુલ, અને મોટી વાત કરતા પેલા છે ને, બીજી વ્યક્તિની વાત સાંભળવી જોઈએ, હા.
હમ, અને સાંભળવાની આદત એક મોટો ગુણ છે.
એ જ કોઈ પણ આમ નિર્ણય ઉતાવાળમાં લેવો જરૂરી નથી.
હા, અને શાંતિથી વિચારીને નિર્ણય લેવાથી સારા પરિણામ મળે છે.
એ છે, અને બાળકોને છે ને, ઘરના નાના-નાના કામ પણ આમ શીખવા જોઈએ.
હા, જેમ કે વસ્તુ અયો યોગ્ય જગ્યા મૂકવી. પછી ચોપડી સંભાળવી અને સફાઈ કરવી.
બિલકુલ, અને આદતથી છે ને, જવાબદારી ની ભાવના ઉભી થાય છે.
હમ, અને આગળ જતા આ ગુણ ઘણો ઉપયોગી બને છે.
બિલકુલ, અને ઘરમાં મોટા લોકો પાસે ઘણું જીવન અને જ્ઞાન હોય છે.
બિલકુલ, અને તેઓ કહાવતો અને ઉદાહરણથી સમજાવતા હોય છે.
બિલકુલ, અને કહાવતથી છે ને, ઘણી સારી શીખામણ પણ મળે છે.
હા, અને નાની વાત પણ મોટી સમજણ આપી શકે છે.
હમ. બિલકુલ, અને સંયુક્ત પરિવારમાં મહેમાનો આવે, તો બધા સાથે મળીને સ્વાગત કરે છે. તે ખૂબ જ આમ વર્ષો જૂની પરંપરા પણ ગણાય છે
હા, અને સાથે બેસીને વાત કરવાથી ઓળખ વધે છે.
બિલકુલ, અને સંબંધો પણ મજબૂત બને છે તેના કારણે.
હા, અને ઘરમાં પુસ્તક વાંચન ની આદત હોય તો ઘણું સારું
બિલકુલ નાના અને મોટા બંને વાચન થી આમ લાભ લઈ શકે છે અને કહેવામાં આવે છે ને, કે બાળકોને આમ, વાર્તાઓ આમ કેહેવાની પણ આમ મજા કંઈક અલગ જ હોય છે.
હા, અને ઘરમાં વૃક્ષ રોપવા જેવી પ્રવૃત્તિ પણ એક સાથે કરી શકાય, આથી કે એટલે પ્રકૃતિ પ્રતિ લગાવ વધે છે.
બિલકુલ અને પાણી નુ બચાવ અને વીજળી નુ પણ બચાવ. આમ કહેવાય ને કે. બહુ જ અગત્યનું છે આ બધું બેનો બચાવ કરવો જ જોઈએ.
હા અને નાયા નાના પ્રયત્નોથી મોટો ફરક પડી શકે છે.
હ બિલકુલ અને આ વિષય પર મને તમારી જોડે ચર્ચા કરીને ખુબ જ આમ મજા આવી અને. ખુબજ આમ જાણવાનું મળ્યું આપડે ચોક્કસ કંઈક નવા વિષય પર વાત કરીશું.
હા ચોક્કસ ચોક્કસ.
હા મલ્ય.